હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં જો. ત્યારે તો બાપ્પા મોંઘવારી માં તો પૈસા બચાવવા બહુ મુશ્કેલ છે
હા સાચી વાત છે.
હા.
અને લાઈફમાં પૈસા જ બધું છે એના જેવું છે પૈસા વગર તો જીવન એ ટૂંકમાં પૈસા આપણા જીવનનો એક મહત્વનો પાર્ટ છે.
હા અત્યારે તો કેવાય ને પૈસા વગર પાણી નથી મળતું.
હા સા સાચી વાત છે તમારી.
હા તો અત્યારના મોંઘવારીમાં પૈસા સા બચાવવા બહ જરૂરી છે.
બઉ જરૂરી છે સાચી વાત છે અત્યારે ઈન્કમ, કરતા જવા આવક કરતા જવાક વધારે ચાવક નો સ્ત્રોત વધારે છે હા એજ ને, કેમકે કઈ વસ્તુ વગર ચાલ કઈ વસ્તુ વગર ચલાવવું બધી વસ્તુ અત્યારે એક એવિ કેટ એટલી વસ્તુ છે કે જે કમ્પલસરી થતી હોય જીવન જરૂરિયાત માટે. એના માટે આપણેે પૈસા કમાવા જરૂરી છે. અને પૈસા કમાવા કરતા આગળની પેઢી માટે થોડા બચાવવા પણ હમ.
જરૂરી છે હા. હા સાચી વાત છે કેમ કે અત્યારે તો જોવા જઈએ તો આ ત મોંઘવારી એટલી છે અત્યારે મને પાછું પેલે જે એવું નથી કે બધી વસ્તુ માં આપડે ચલાઈ લેતા ત અમુક અમુક વસ્તુમાં અત્યારે તો ચલાવાય એમ જ નથી, અત્યારે હા અત્યારે આપડે જીવી છેીએ તો એનું પૂરું કરવું પડે. અને પાછળ ને આગળ આપણેે પેઢી માટે રાખવું પણ જરૂરી છે અત્યારે.
હા એજ, મ એટલે શું છે કે મે આપડે દરેક વ્યક્તિ મહેનત કરીને પૈસા કમાય છે પણ પરંતુ પૈસા કમાવું જ પૂરતું નથી એમ. આપડે એનો ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે, પૈસા બચાવવાને સમજદારીથી ખર્ચ એ બંનેનો લાઈફમાં પોતપોતાનો એક મહત્વનોો ભાગ છે.
હા કે પૈસા આપડે કમાય છીએ તો કેવી રીતે આપણેે એને વાપરવા કેવી રીતે ત્યાં નાખવા એને રાખવા કઈ રીતે એની બચત કઈ રીતે કરવું કઈ રીતે આગળ વધવું એ પણ જરૂરી છે.
હા એજ ને એટલે પૈસા બચાવવાની આદત આપણને ફ્યુચર માટે આપડી સુરક્ષા આપે છે એમ. અચ્છા અચ્છા ક્યારેક કેટ આટલી ઇન્સિડન્ટ આપણા એવા બની જતા હોય કે અચાનક આવતી મુશ્કેલીઓ બીમારી કોઈ કોઈ ઈસુ અથવા અન્ય કેટલી જરૂરી ખર્ચ માટે આપણને બચત બહુ ઉપયોગી બને.
હા સાચી વાત છે, ને અત્યારે તો આપણે જોઈએ તો. પેલે તો આપડે શું કેવાય આપણા મા બાપ તો કઈ એટલું બધું વિચાર્યું નહતું. કે આપણા ભણવા માટે પૈસાની બચત કરવી પડે આગળ શું કરશું શું નહી. અત્યારે તો આપણા છોકરા જન્મ જન્મ થાય તરત જ આપડે બચત કરવાનું ચાલુ કરી દઈએ છીએ કે આગળ એને, કામ આવે એમ.
હા.
કે અત્યારે હા ને અત્યારે આપણે પૈસા બચાવવા જરૂરી છે.
હા એજ ના અને જે લોકો નિયમિત બચત કરે છે એનું આર્થિક રીતે એમ. એ વધારે મજબૂત રહે છે, અને અત્યારે કેવું કે નાની બચત પણ એમ કે સમય જતા મોટી રકમમાં ફેરવાઈ જાય છે.
હા સાચી વાત છે.
બચત કરીએ ત્યારે એમ થાય કે આટલા પૈસા બ બચાવીને શું ફાયદો પણ એક ટાઈમે એ બચત આપણને મોટી અમાઉન્ટ આપતી હોય છે. જેમ કે આપડે મી શિલ ફંડ છે, એવા અલગ અલગ અહ કેટલા કેટલા પણ એવા સ્ત્રોત છે કે જેમાં આપડે બચત કરીને લાંબા ગાળા આપણને ફાયદો જાજો દેખાતો હોય છે.
હા, સાચી વાત છે કે આપડે બેંકમાં પૈસા રાખી કે સાઇડ કરીએ કે આ મ્યુચ્યુઅલ ફંડ કરીએ કે અત્યારે બધું કરવું જરૂરી છે
જરૂરી છે, એજને
અને અત્યારે તો જે આપડે બધા વીમો કાઢવો પણ જરૂરી છે, હેલ્થનો કે બધી રીતે એમાં પણ આપડે નથી કે આગળ જતા આપને શું થાય શું નઈ, તો એના માટે પણ પૈસા એમાં બચત થાય આપડે રોજ રોજ નો ભેગા કરી શકીએ કે આપડે ચલો કાલ સવારે આપને કંઈક થઈ ગયું તો હા તો એના માટે ઇન્સ્યોરન્સ છે.
કરી લેવો ઈ આપણને આગળ જતા આપણને ઈન ફ્યુચર કોઈ તકલીફ પડે તો આપણને કામ આવે, હમ્મ
સાચી વાત છે.
અને જેટલી બચત કરવી જરૂરી છે. હા જેટલી બચત કરવી જરૂરી છે એ સામે આપડે ખર્ચ પણ અમુક કમ્પલસરીમાં આવે છે કે એ જરૂરી છે કે જેમ કે ખોરાક માટે કે કપડા મા કે શિક્ષણ માટે આરોગ્ય અને રૂટીન ને રૂટન જરૂરિયાતો માં આપડે એવા ખર્ચ કમ્પલસરી કરવા પડે છે.
હા, સાચી વાત છે કે જેમાં આપડે પૈસા નાખવા પડે ઈ નાખવા જ પડે છે. એક દિવસ નહી ના ચાલે એમ કે એમ આપ આપડે શાકભાજી તો લેવી જ પડે રોજ. હા, હા. એમ. હા, એ સાચી વાત છે. કે બાળકો ના સ્કૂલ માટે, હા.
હા, બોલો બોલો. હેલો.
હા સ્નેહ કે આપડે હા હા. કે અહ બાળકો ના જે અત્યારે ફીઝ છે એ દેવી પણ એ જરૂરી જ છે.
હા, એજ ને.
તો.
પણ ખર્ચ આપડે જરૂરિયાત મુજબ અને વિચાર પૂર્વક કરીએ કે દેખા દેખી અથવા બિનજરૂરી વસ્તુઓ પર વધારે ખર્ચ અહ કરવાથી આપડા જ ફ્યુચર માં આપણને આર્થિક મુશ્કેલીઓ આવી શકે.
હા, સાચી વાત છે કે આપડે હા ઈ વસ્તુસ સાચી છે કે દેખા દેખી કરી કે ઓને આમ લીધું તો ચાલો આપડે લઈ લે પણ અહ એની ઈન્કમ કેટલી હોય આપડી ઈન્કમ કેટલી હોય એ બધું જોવું પડે.
હા, એજ ને એટલે ખર્ચ પણ આપડે જરૂરિયાત મુજબ અને વિચાર પૂર્વક કરવો જોઈએ.
હા, એ વસ્તુ સાચી છે. તો ઓ.
જો સમજદાર વ્યક્તિ હોય એને તો એને તો કશું કેવું પડતું જ નથી સમજદાર વ્યક્તિ હોય એ તો પોતાની આવક હોય એના બજેટ પ્રમાણે જ બનાવે છે આમ. કે પેલા જરૂરી ખર્ચ કરશે ને પછી થોડી રકમ બચાવશે ને ત્યારબાદ એની ઈચ્છાઓ પર ખર્ચ કરશે એટલે આ રીતે જીવનમાં સંતુલન જળવાઈ રે એના માટે આ બધા વિચાર કરવા જરૂરી છે.
હા સાચી વાત છે અને અમે તો હું તો એવું જ કહુ કે મહિનાનો આપડો ખર્ચ કેટલો થાય છે એક એક ખર્ચ આપડણે લખીને આપડણે આખા મહિના ન જે રે ખર્ચ લખી એ કેટલું આપડે થાય છે અને ક્યા કેટલી આપડી ઈન્કમ છે ને પછી એમાંથી બચત આપડે કરી શકીએ. એ આપડે હા કે ખર્ચ કરવો એ એક પ્લાનિંગ છે એ પ્લાનિંગ સાથે જ આપણેે ચાલવું પડે છે
હા એ જ પણ અત્યારે તો ઓનલાઈન શોપ શોપિંગનું બહુ જ વધી ગયું છે તો આ સમયમાં ઓનલાઈન શોપ આપને આકર્ષ ઓફ લીધે આપ ક્યારેક બિનજરૂરી ખર્ચ થઈ જાય છે કે જેની કોઈ જરૂર નથી પણ ઓફ ફર ના લીધે આપણને મન થઈ જાય કે અમારે અત્યારે લેવું છે. એટલે આપડે એજ વસ્તુની કોઈ જરૂરી જ નથી છતાં પણ લેવાઈ જાય છે એટલે ખરીદી પેલા પણ વિચારવું જોઈએ કે આ વસ્તુ ખરેખર જરૂરી છે કે નહી
હા એ વસ્તુ સાચી છે. કે અમુક વાર એવું એવું ઓફર આવે કે આપડે એમ થાય કે ના ચાલો ને કામ આવશે કામ આવશે એમ કરીને લઈ લે પછી એ તો ખબર નથી ઉપયોગ થાય કે ના થાય
હા એજ ને એટલે પૈસા બચાવવા અને ખર્ચવા બંને જરૂરી છે.
હા.
એમાં સંતુલન હોવું જોઈએ સમજદારી થી ખર્ચ કરશો. નિયમિત બચત કરશો તો આપણને જ આપણી લાઈફમાં એક સુર સુખી અને એક આપડું સફળ જીવન બનાવે
હા સાચી વાત છે કે હા ઓફર ને એવું બધું આવતું હોય તો હું તો કઉ ને કે હું જાઉ જોઈ આવું કે ભાઈ શું છે શું નહી કઈ પ્રઇસ છે કે એનું કેટલું કેટલું કઈ રીતે ક્વોલિટી સારી છે આ તે બધું જોઈ આવું પણ ક કે લેવું હોય તો લેવાનું બાકી જરૂર નથી થી તો જોઈ આવવાનું કે ભાઈ માર્કેટ નો ત્યારે ભાવ કેવો છેને. કેવો ને એ એ પણ જાણવું જરૂરી છે.
તો એ તમારો વિચાર સારો છે આ વાત તમારી મને બહુ જ ગમી. કે આ વાત જો આ વિચાર બધા કરશે તો કોઈને આગળ કોઈ તકલીફ પડવાની જ નથી એટલે પેલા બચત અને પછી ખર્ચ આ સિદ્ધાંત અપનાવીએ તો દરેક માટે સારું છે.
હા કેમ કે અત્યારે મિડલ ક્લાસ ફેમિલી ને બચત કરવી જરૂરી છે કે જેના પાસે છે એને આપણેે કાઈક કેતા નથી પણ એક હોય કે આપે મિડલ ક્લાસ છે કે નીચે છે. તો આપણેે એ વસ્તુ જરૂરી છે.
નહી મિડલ ક્લાસ નહી બધા માટે જરૂરી છે બચ્ચો બધા માટે જ જરૂરી છે.
હા.
હા હાઈ લેવલ હોય મિડલ લેવલ હોય કે લો લેવલ હોય બધા માટે બચત કરવી જરૂર છે. પણ બધા પોતપોતાની ઈન્કમ મુજબ બચત કરી શકે છે
હા એ વસ તો સાચી છે.
એટલે પૈસા બધા બચાવવા અને ખર્ચવા બંને જીવનમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માત્ર બચત કરવી કે માત્ર ખર્ચ કરવો એઈ બે યોગ્ય નથી બંને બંને વસ્તુને એટલી જ પ્રાયોરિટી આપવી પડે સમજદારી પૂર્વક આપડે ખર્ચ કરવો નિયમિત બચત કરવી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ આ આયોજન કરવું એ એક સારી જીવનની એક ચાવી છે
હા સાચી વાત છે હા એ વસ્તુ સાચી છે આપડે પૈસા કઈ રીતે વાપરવા કઈ રીતે તેનું બચત કરવું અને કઈ રીતે આપડે જે આપડું રૂટીન હોય એમાં ચલાવવું જરૂરી છે વધે પ્લાનિંગ કરીને બચત કરવી તે
હા સાચી વાત છે તમારી એટલે દરેક વ્યક્તિ એ પોતાની આવક ન યોગ્ય રીતે ઉપયોગ કરીને બચત અને ખર્ચ બંને વચ્ચેનું સંતુલન જાળવવું જોઈએ
હા હા એ વસ્તુ સાચી છે એ કરવું જરૂરી જ છે હમ્મ
સારું ત્યારે સરસ ટોપિક ઉપર આપડે ચર્ચા કરી કે જે આપણને જીવનમાં બહુ સારી રીતે ઉપયોગમાં આવે એ માટે
હા સાચી વાત છે સારું ચલો
મડીએ
હા મળીએ બાય
બાય